હલો મારો અવાજ આવી રહ્યો છે તમને.
હા મારો અવાજ આવી રહ્યો છે.
હા આવી રહ્યા છે હમણાં તમે જાણો જ છો કે હમણાં વરસાદની સિઝન ચાલુ થવા આવી છે તો તેમાં તમે જાણો છો કે અમે ભજયા ને એવું બધું ઘણું બધી વસ્તુઓ ખાઈએ છ છેએ અને એજ વસ્તુ આપણે આગળ પણ ખાતા રહીશું હમણાં તમે જાણો છો શ કે હવે ભજીયા ની સિઝન આવી ચુકી છે કારણ કે એજ છે કે વરસાદ હવે આપણી સિઝન આવી ર છે એની સાથે સાથે આપડે મકાઈ બાફેલી મકાઈ પછી હા શેકેલી મકાઈ ને ફ્રાય કરેલી મકાઈ કને એવું બધું આપડે ખાવાનું થઈ ગયું છે આપડે ખાતા રહીશું એમાં અને એજ રીતે આપડે આગળ પણ એવા જ બધા પારંપરિક વાનગીઓ ખાતા રહેવાની છે કારણ કે આપડે પરંપરાગત આપણે ચાલતા આવેલી છે જે ઠી આપડે આવું કરશું તોજ મજા આવશે આપડે બધી વાનગીઓ નું મોજ બાકી આપણે માણી જ નહી શકીએ આપડે કમ
હા કોટ લાગપ માને હા ત ભાઈ જોટવું હવે ગેલું એમાં જ હા
હા સાચી વાત. જોકે એમ કીધું છે કે આપડે મકઈની ઉપર મારો હમણાં વરસાદ આવે આવી રહ્યો છે પરંતુ મકાઈને એવી ચાલુ નહી થઈ કારણ એનું એજ છે કે હવે બધા પાકો વરસાદના કારણ થી તા તાળી જેવા ગયા છે એટલે એમાં ઓછા પાકોો થવાના કારણે મકાઈ પણ આપડે લેટ જ આવશે એટલે આપડા વરધ સીઝન નીકળી જશે પછી મકાઈ આવશે એવું મને લાગી રહ્યું છે એ તમારું શું માનવું છે.
હા તમે ગેટ ટાઈમાં જ હાલે. સ આવી રહ્યો છે અને અમક
મ કયો ને એવું આ વખાતે એટલું બધું પણ નહી થયું છે અને ખેતીઓમાં અ બધું ખેતીઓરો નાશ થઈ ગયો છે અને અ મકઈઓ ન એટલો પણ હ રહી છે અને હ મેમે પણ મકાઈ કહી હતી પણ પાંચ વધારે થયો હતો તમારે શું કેવું છે.
હ હા સાચી વાત છે મે મકાઈ નો પાક તો કર્યો હતો પરંતુ વરસાદના અભાવના કારણે મકાઈ નનો પાક ઓછો થવાથી મઈી ઓછી થઈ ગાય છે. અને બીજું એ છે કે આપડે મકાઈ જ નહીં આવે તો બીજું તો હું રોપી શકીએ અને બીજું ડાંગર ની ખેતી એ બધી ખેતી ઘણી બધી છે. આપણેે તે ખેતીઓ કરવી જ જોઈએ પરંતુ અમારા લોકો સમજતા જ નથી કે આપણે શેની ખેતી કરીએ અને શેની ના કરીએ. એ આપડે જો હમણાં વરસાદની સીજ આવી રહી છે ખાનગીમ ખાવાની. વિશે જો આપડે વાત કરીએ તો હાલના સમય આપડે વરસાદની સિઝન માં બ ખાવા જોઈએ કારણ કે બધ ખાવાથી આપણને પ્રોટીન મળે અને સાથે સાથે વડા પણ એવું બ ખાવું જોઈએ વડામાં સાય પ્રમાણે જોવામાં આવે તો એક વડામાં દસ થી બાર ટકા જેટલું પ્રન હોય છે જે જીમ કરતા હોય છે તે લોકોને માટે મસલ રિકવરી માટે વધુ સારું. ગણ આવે છે જેથી આપણે વડા દિવસમાં આપણે બે થી ત્રણ ટકા દિવસ ખવા જોઈએ બે થી ત્રણ ટકા ન પરંતુ બેથી ત્રણ નંગ ખાવા જ છે સાથે વડાપા જો આપડે ખાઈએ વરસાદની સિઝન અને વરસાદ સાથે જો આપડે આ જો. જોય છે ભજન એવું ખાય તો આપડે શું મજા આવે તમારું શું એમાં માનવું છે એમ તો હું. ચ સાથે ભજીયા ખાવાની ક અલગ જ મજા તે પણ ગામડામાં બેસીને
હા ટમે કીધુ તેમજ જ મકાઈઓને હા વડાઓને ભજીયાઓની ખાવાની મજા હશે. અને વરસાદનો માહોલ એવો છે કે ખાવા એમ જોય તો વડા કે ભાચા હોય કે કોઈ પણ વસ્તુ હોય કે વરસાદ એમાં ખાવાનું એ મજા માણવા માટે ગામમાં જ જવું પડે અને ગામમાં અને પહાડ પર જાાવ ઓ તો આબ મજા આવે છે અને ખાવાની મજા ત્યાં પણ એટલી મજા આવે છે કે હવા. અને વરસાદ ન વાતાવરણ હોય છે અને તે માટે વડાઓનું વડા કે ભજા હોય છે. હા ખારી મજા આવે છે અને તેમાં આપડે મકઈ તો વધારે પટતું. મજા આવે છે ખાવાની એ ચટણી કે મસાલો માર મા અને મ પરું મારી અને ખાવાની કઈ અલગ જ મજા આવે છે તમારું શું કું
હા સાચી વાત છે એમ તો જો તમે કીધું ત એમ મકાઈ માં એવું બધું કરીને મકાવાની મજા જ અલગ છે. પરંતુ આપણે જો એવું જ બધું કરતા રહેશું તો આપણા જીવનમાં વધુ સારી. અને આપણું જે તંત્ર છે એ પણ જાળું રહેશે અને મેં તો એજ માનું કે આપડે તમે જાણો કે આપ અમના કેરીની સીઝન છે તો કેરીની સિઝનમાં આપણે રસ ને પણ આપણે સ્ટોર કરવા જમાં જેથી આપણને રસ પણ ચોમાસાની સિઝનમાં ખાવા મળે ને ચોમાસાની સિઝનમાં તો તમે જાણો છો કે ચોમાસાની સીઝન માં નીકળતી આડીમ જેને આપડે મશરૂમ તરીકે ઓળખીએ છી મશરૂમ પણ ખાવા મળે છે અને તે વા વસ્તુ જ અલગ છે હમણાં ગામડા એટલા બધા મશરૂમ ના જે બીજો છે એ બધા નીકળે છે એટલી બધી મા આવે છે મશરૂમ ખાવાની તમે એ વસ્તુ કોઈ દિવસ કોઈ હોટલમાં તમે જઈને ખાવ તો તેમાં પણ નામ જ અવે એટલી ભારે મજા આવશે અને એ મશરૂમને પણ બે રીતે બનાવવામાં છે જેમ કે તમે જોવા મ આવે છે અને બીજું એ રીતે બનાવવામાં છે કે એને ચોખાનો લોટ હોય એમાં બનાવવામાં જેથી મજા આવે છે અનેને ખાવાની અને આવ જો આપડે બધી ગામડા ની મજા જ્યા માનતા રશુ તો મજા આવશે
હા તમે કીધું તેમજ અ વરસાદમાં મશરૂમ અને હાડીમાં નીકળે છે અને જમીન માં નીકળે છે અને કાળાની પણ મજા આવે છે અને ખાવાની પણ મજા આવે છે અને એમ જોવા જાય તો સારું પણ છે અને આપ માટે સારું છે અને તમે કીધું તેમાં ઘણી બધીઓ વાનગીઓ છે કે એવી ખાવાની મજા આવે છે અને એમ જોવા જઈ તો ચોમાસુમાં ઘણું બધું રસ કે હોય છે કે એ બધું એક જ ઋતુ આવે છે તેમાં અલગ અલગ પ્રકારની બધ બધું ખાવાનું આવે છે અને તેમાં ઘણું બધું હોય છે અને હા રસપુરી જો ખાણી ક હ મજા અલગ જ હોય છે અને હાલે હમણાં વરસાદનો માહોલ છે એટલે ભજીયા કે વડા કે મકાઈ ખાવાનું હોય કઈ અલગ જાણવાનું હોય છે અને તમારે શું કેવું
હા સાચી વાત છે હમણાં તમે જાણો છો કે આપડે સાથે સાથે તો હમણાં તો તુવેર ને એવું બધું બી ઘણા બધા લોકો રોવે છે તુવે છે પછી પાપડી છે વાલોર છે એ બધી વસ્તુઓ રોપે છે વાલોર રોપતી વખત જે એના પહેલા જે એના બીજ વેલાજી ઊઘે એના પહેલા જ એનું એક આવે છે તે એને સીપદાળ કહેવામાં આવે છે એને ક હારું જ કઈ કે છે મને યાદ નથી એનું નામ પરંતુ એ વસ્તુ આપડે બનાવીએ છીએ એમાં બહુ મજા આવે છે એના જે આપડા દાણાઓ હોય છે તેને ગરમ પાણીમાં નાખીને શોધીને પછી ખાવામાં આવે છે સારું લાગે છે અને ચોમાસાની સિઝનમાં આપડે બધું ખાવા ખાતા જ રહેવ જોઈએ અને બીજું આપડે ચોમાસા થાય હા એટલે આપડે કશે ફવાનું જેમ કે ધોધ છે અને ત્યાં ત્યાં જઈને ખીચડી ને એવું બધું બનાવવું જોઈએ અને પહેલાના લોકો આપણેે ખાખરાના પાત્રામાં બધું ભોજન જમતા ખાખરાના કેળના પાત્ર એવું ભોજન જમતા અને તેવું જ આપણે ભોજન કરવું જોઈએ જેથી આપણું સ્વાસ્થ્ય આપડે અહીયાં ગયા હતા અને અટુ બનવું હતું ગયાજ વર્ષમે ગયા ગુફા એમ કરીને ત્યાં ત્યાં અમે ગયા હતા ત્યાં અમે ખીચ ખીચડી બનાવી હતી અને બીજા ઘણા બધા ધુ ને બધા આવ્યા હતા ત્યારે અમે ખીચડી બને અને ખુબ મજા મળ્યા હતી સાથે ધોધ પણ હતો અને સાથે બીજા થોડાક નાના બાળકો પણ ત્યાં રમતા હતા તે લોકોને પણ અમે ખીચડી આપ્યા હતી ને પુણ્ય નું કામ કર્યું હતું જેથી અમને ખુશી થઈ અને અમે અમને કઈક એવું બધાની સેવા કરતા રહેવું જોઈએ જેથી અમને પુણ્ય મલે એવું મારું માનવું છે તમાર શું માનવું?
હા તમે કીધું તેમજ પહેલાના જમાનામાં ખાખરાના પાન હતા અને ત્યારે ડીસ તો કે એવું કઈ ન હતું પાત્રા ના અ પાતરાના પાનમાં જ જમતા હતા અને ત્યારથી જલ લોકો
પાત્રરાન પાનમાં જમે છે અને અલગ જ પેલું સ્વાદ આવે છે અને કાલે ચોમાસું ચાલી રહ્યો છે અને પછી શિયાળો આવશે ત્યારે અમે ઉબડ્યુંનું અ પાપડી ઉગડ્યું કે બધું પ્લાન કરેલું છે પણ ઉબડ્ યુ એટલું સરસ લાગે છે કે ઉબળિયું તમે એકવાર ગુજરાતીઓનો ટેસ્ટ કરો તો ગુ ખાય તો તમેને ખબર પડે શિયાળોમાં જ આવે છે અને ક્યારે જ મજા માવા માટે આવે છે ડે અમે હા હમણાં હાલે જ ચોમાસું ચાલી રહ્યું છે અને હા વડા કે ભચ્ચા કોઈ પણ વ વાનગીઓ બનાવીને અમે પહાડો પર જઈએ છેીએ અને ખાઈએ છ છેીએ અને તમારે શું કેવું છે
હા એમ તો જો કે ઉગડય્યું તો એમ તો શિયાળામાં ખાવામાં આવે છે પરંતુ હું માનું તો આપડે ચોમાસામાં પણ ખાવું જોઈએ ચોમાસામાં એની કંઈ સુગંધ અને બીજી વસ તુ ઘણી બધી વધી જાય છે અને આપણે એ ખાવું જ જોઈએ ઉબડિયું હોય એટલે એની સુગંધ એટલે ત મારે જાણવા લાયક છે જો ઉબડ્યું જો તમે ખાઓ એની સાથે ચટણી આપડે જે એને હું કેવા મા માટલું માટલુંમાં જે મૂકી એની ચટણી શું સુગંધ આવે છે આપડે ગ્રીન ચટણી નું ખાવો જોઈએ જેથી ઘણું બધું આપણને સારું લાગે અને એ જે ટેસ્ટામડાના લોકો જ જાણી શકે સ્થિતિ ના લો પણ આ બધી વસ્તુને ખબર ના પડે કારણ એજ છે કે સિટી ના લોકો આવી બધી પ્રકૃતિ કરતા જ નથી અને ફરવા પણ જતા જ નથી હમણાં તો તમે જાણો છો કેમકે વરસાદ આવી રહ્યો છે તો અમે કેટલી બધી જગ્યાએ ફરવા પણ ગયા છે હું સા કાપુતારા જ હમણાં જ કાલે જ જઈ આવ્યો અને આજે હું પાછો વિલસન હિલ જવા માંગતો છું તેથી એવી બધી નાની મોટી નાની મોટી ટ્રીપો કર્યા જ કરું છું અને હું આવતા જ અઠવાડિયામાં ઉદય પૂર પણ જવાનું પ્લેન કર્યો છે અને બીજા બે ત્રણ મહિના પછી હું કેદારનાથ ની યાત્રા શિયાળામાં પૂર્ણ કરવા જઈ રહ્યો છું જેથી હું હમણાંથી ફિટનેસ નું ને ચેક કરાવી રહ્યો છું અને જો એનાથી જ હું બધી ફિટનેસ ની ચેક કરું તો જ મને આ કેદારનાથ ની યાત્રા ને એમાં જવાનો મોકો મળે છે જેથી આપડે એવું બધું કરતા રહેવું જોઈએ નાની મોટી પ્રકૃતિ અને વાનગીઓને એવું બધું નુ મજા માણવી જોઈએ તમારું શું માનવું એમાં?
હા તમે કીધુ તેમજ અ ફરવાની હ એ કાન લેવું ખાવા પણ મજા લેવા છે અને ખાવાની મજા લેવું જ જોઈએ કે કેમ કે ખાવા માટે સારું છે અને આપડે ખાઈ નહી તો શરીર ને પણ આપણુંને એવું બીમારીઓ થાયા કરે છે અને ખાવા માટે આપણે પણ
એમ પોષણ પણ મળી રહે ખવાનું સારુ લેવુ હો ને ખાવાનું એક ટાઈમ જેવું ખાવાનું નુ વધારે પડતું એટલું પણ ન ખાવું જોઈએ કે આપણા શરીર ને પર અસર કરે પણ જો તો ખાવાનું એક છે પણ અને ખાવા માટે આપડણે એમ નહી વિચારવાનુ કે ખાવામાં એટલા બધા પૈસા જાય તો પણ એમ નહી. વિચારવાનુ ખાવાનું તો ખા જરૂરી છે તમારે શું કેવું.
હા એમ તો આપડે ખાવાનું જરૂરી છે આપડે ખાવું જ જોઈએને અને હું જિમ જાઉં છું મોટી સિટી પ્રોટીન ના પાવડર એવું બધું લઉ છૂ તો હું તો મેં તો એજ કહું કે આપે જે નોર્મલ વ્યક્તિ છે એ લોકો એ પ્રોટીન ના પાવડર ક્રેટીન ના પાવડર એ બધા પાવડરો લેવા છે જેથી જે માનવ શરીર છે એનું શરીર પણ સારું રહે અને તેનું આખું શરીર પ્રોટીન થીને એવું ભરેલું રહે અને જેથી એ લોકોને થાક નહી લ થઈ થાક નહીં લાગે. અને બીજી બધી સમસ્યાઓ આવે નહીં ક્રિએટન એવી વસ્તુ છે કે તે તમારા બોડી ને એનર્જી આપે. છે અને બોડી ને એનર્જી આપવાથી તમને કામ કરવાની તીવ્ર ઈચ્છા થાય છે અને તમે વધારે પડતા કામ કરી શકો અને આગળ તમે વધુ કામ કરી શકો એના માટે ક્રેટિન નો ઉપયોગ થાય છે અને પ્રોટીન એ છે કે તમે કામ કર દરમિયાન તમે થાકી જાઓ અને તમારા મસલ્સ બ્રેક થઈ જાય અને બધા અ મસલ ને રિકવર કરવા માટે પ્રોટીનનો ઉપયોગ થાય છે જેથી પ્રોટીન ઘણા બધા માટે જેમ કે એક છે અને બીજા ઘણા